હલો. કઈ નઈ બેસલો છું તમે?
હું પણ બેસેલી જ છું.
હા.
તો હા તમે
ના બાકી. છ મારે
અચ્છા સારું. તો આજનો શું હા તો આજનો શું વિચાર છે આજે રવિવાર તો ક્યાં જવાનું છે
તિથલ જવાનો વિચાર છે ફન્ સાથે ફન્ડ સાથે તિથલ જવાનો પ્લાન છે તમારો
હમ મારું મેં તો ઘરે જ
હ
બીજું મેં તો ઘરે જ હું તો ઘરે જ
ઘરે છો અવાજ ક રાખે છે તમને બાપ
હા
હા તમે કે નહી જાવતીાલ
શું
તમે નહી જાવ તટ જો કરવા માટે
જાઓ ને એમ કોઈ કઈ વાલ
જાઓ છો
હા કોઈ કોઈ વાર જાઉં છું સાલમાં એક બે વાર અને કોઈક વાર એમ મહિના ત્રણ ચાર મહિનામાં એક વાર
હા બરાબર
લોકો તો દરરોજ દરરોજ જાય છે પણ મારા એવા નસીબ નહી કે હું રોજ જાઉં
પણ કોઈ દ જ તમે પણ જાશ હવે પણ જાશો કોઈ દિવસ રોજ
ના પણ મને એટલું પણ ના જઉં કારણ કે ત્યાં છે એને કાળા થઈ જવાય તેને પાણીથી
એઠ નાવાની થોડી વાત કરીશ
હા પણ એમ છાટો પણ આવે છે ને તો એમ બહુ અજીબ લાગે છે
એટલું બધું વિચારવાનું તો પછી નહી જ આવ પછી પછી તો તમ જવાનો મોકો મળે ત્યારે પણ તમે રોજ નહીં જાાવ છ પછ હમં કમ્પ્લેઈન પણ કરો છું રજ
હા સારું સમજી ગય બોલો
એન્જોય કરવાનું છે
જોરથી બોલો
એન્જોય કરવાનું હોય તો એટલું બધું ના વિચારે
સારું હમ તો હમણાં તો મેં એ જોયું જેમ બાર દેશમાં પણ ફુવા હોય છે તેવી રીતે એમ દમણમાં પણ ખુલું છે
હા મેં પણ જોઈ છેજ જે રીત તમે જોઈ તે પણ હ અમનાશભાઈ
ના મેં રેલ નહી જોઈ મેં તો જાય કેેવી
તમે ગલા
હા કાલે જ તો ગય રાત્રે
બ ગીરા તમને
હા
મેં તો વિીડિયામાં જો
મેં તો દમણ તો કોઈક વાર જ્યાં જ કરું
અચ્છાારું
એજ પછી ત્યાંના કેફે ત્યાંનું જે કેફે છે જે મોંઘુ છે કેફેરિયા ખબર ને શું છે ત્યાં પણ બધ તો જઈ આવે
હા ઘણા છે એ આપ કે તો
હા અને એમાં બધી જ ક્યાં જઈ આવે
ભાઈ
હા તમે
હા બાળત
શું શું શું
સેટ મારું ટાઈટ હોય ને એટલે હું નહી અફોર્ડ કરી
હા તમે જોરથી બોલો ને કાનકો રાખીને
બરાબર થોડું
નથી સંભળાતું એટલે સંભળાય છે પણ ધીમે ધીમે અવાજ આવે છે એમ
હા હવે ખબર પડશે તમને કેવો જ અવાજ આવે છે
હા બરાબર
હા મને બટાકાના ભજયા ક્યારે ખોડો છો
હમણાં વરસાદ તો વરસાદ ન તો કઈમ ખબર જ નથી તો ક્યારે હવે વરસાદ આવે તો ને કેટલી ગરમી પડે છે અ ના તો જરાક પંખો બંધ થાય એટલે પછી પરવો છૂટી જાય છે
હા આખું પસીના પસીના વળગ થઈ જતું
હા આખો પછી આ્યાંથી રેપઝેબ થઈ જાય છે લોકો તો હું તો બહજ હા એજ
હમ
બધું જ
હા બધું છે હવે ગરમી તો ઘણી છે શું કરી હવે
પડશે નવસારીમાં તો કાલે કે પરમ દિવસે જ વરસાદ પડ્યો આપણા ત્યા એમ રાત જ સવારે આવે છે પણ જતુર પણ રહે છે
હા બરાબર
હમ પછી ગરમી આવી જાય છે
હા બરાબર તમે પર્વ ક્યાં જવાના છો
ક્યારે
તમે કઈ ટ્રીપ નો પ્લાન કરતા હતા
હા જોયું તો છે ઉત્તરાખંડ સાઈડે ત્યાં એમ બહ બધી એમ પેલું ગોલુ દેવતા ન મંદિર છે બધા કે તે બહ પ્રસિદ્ધ છે નૈનીતાલ સાઈડ આવેલું છે
હ છે
હા તો નૈની તાલમાં તો કેટલા બધા નેની તાલમાં નેની લેક છે ત્યાં લેક પણ છે ને બોટ વાળું બધું છે
હા છે ભણ
હા પછી ત્યાં બઉુ બધ એમ નૈનીતાલ તો બહુ મોટું છે ને ત્યાં તો કેટલા બધા કેટલું બધું ફરવાનું છે
હા એ
હા પછી હા એજ પેલા તો હું એમ વિચારતી જ છુ કે કચ્છ સાઈડ જાવું કારણ કે હું એક વાર ગઈ હતી ને કચ્છ
હા
તો ત્યારે રણોત્સવ હતો એટલે કે હું ડિસેમ્બર ના એન્ડિંગ એ લાસ્ટ લાસ્ટ ડિસેમ્બર હોય ને ત્યારે ગઈ હતી તો તમને ત્યાંની કઈ ખાસિયત ખબર ત્યાં શું ખાસિયત છે
ના ના મને તો કઈ નથી ખબર છે
રણ ત્યાંનું રણ જે કલર ચેન્જ થઈ જાય છે સવારે વ્હાઈટ દેખાય છે રાત્રે અલગ દેખાય છે પછી બીજું ત્યાંનું ઉત્તરાયણ રણોત્સવ નુ ત્યાં એમ ઉત્તરાયણ બહુ ખાસ રીતે મનાવે છે અને ત્યાંના ઝોપડામાં ટેન્ક માં ઘર બહુ મસ્ત મસ્ત હોય છે સ્પેશિયલ ઘર હોય છે ત્યાં હા હ હા પછી ત્યાં આવેલું આશાપુરા માતાજી નું મંદિર પણ આવેલું છે એ પણ બઉ મસ્ત છે ત્યાં માતાજી ની આરતીઓ એમ બસ ધૂમધામ થાય છે પછી ત્યાં છે ને બધા ક કે જયારે આપણે આશાપુરા મંદિરે જઈએ ને માતાજીના મઢમાં માતાજી નું મઢ કહેવાય છે તેને તો ત્યાંથી છે ને ચપ્પુ લેવાનું ત્યાંની ચપ્પુ બહુ જ ધારદાર હોય છે અને તલવા ન તો ચક્કુ ત્યાંથી લઈને જ જવાનું અને હા અને હા બોલો
હમ્મ
પછી ત્યાંથી જ જરાક દૂર જતા પેલું હાજીપુરી દરગાહ કે કઈઈ દરગાહ આવે છે ત્યાં પણ અમે લોકો ગયા હતા અને ત્યાં સમાધિ પણ જોઈ હતી એટલે પેલા દરગાહ બધા ગયા અને પછી સમાધિ એ બધી પણ જોઈ હતી જેસલતોળની સમાધિ ત્યાં જ આવેલી છે ને પછી અમે લોકો છે ને નારાયણ સરોવર ગેલા જ્યાં પાકિસ્તાનની બોર્ડર દેખાય છે અને એવું લાગે છે કે દરિયો અને આકાશ છે ને તે એકદમ લાગે ને અલગ છે એક સાથેજ લાગે છે એટલું બ્લુ બ્લુ બધું જ બ્લુ દેખાય તો એમને ખબર જ ના પડે કે આકાશ અલગ છે દરિયો અલગ છે એમ પછી જે મંદિરના અંદર જોઈએ ને આપણેે ત્યાં પોલીસ પોલીસ લોકો બહુ હોય છે કારણ કે ત્યાં બોર્ડર પડે છે ને તો એ લોકોનું ઝોપડું પણ બતાવે છે કે જ્યાંથી લોકો છુપીને બધું મારે છે ગોળીબોળી એ પણ બતાવ્યું હતું અમને પછી જયારે અમે અંદર ગયા ને મંદિરના તો ત્યાં બહ જ મોટું મહાદેવ નું મંદિર છે છે મતલબ મૂર્તિ છે મહાદેવ ની પછી એ મૂર્તિ માંથી જરા કેમ સાઈડ પર આપડણે જઈએ ને તો નારાયણ સરોવર છે સાઈટ જ તો ત્યાં જે પાણી છે ને તેમાં જે મોટા મોટા પથ્થરો પણ છે ના ના ના ના મોટા મોટા બંને છે અને પણ ત્યાં આપડણે પગ મૂકીએ ને તો નાની નાની માછલી આવે છે એમ પગ મૂકને તેલું કાપ પણ એમ પગ પર એમ ચીપકી ચીપકીને જાય છે મસ્ત લાગે છે એ લોકો એ લોકોને આપડે ને. પેલું જમવા પે ચોખા કોઈ પણ લોટ આવે ને તે આપી દેને તો લોકો ખાય છે. તો એમ બહુ સરસ છે કચ્છમાં પછી તો, ભુજ આપણું થઈ ગયું. કચ્છ સાઈડે તો ત્યાં. તમે જશો ને. તો એટલું ગામ જો આપડ ફીલ આવશે, એટલું સારું લાગ ત્યાંના ઝપડા ત્રિકોણમાં નાનું ગોળ આ ઉપર ત્રિકોણ અને કલરિંગ ઝોપડા બધાના. હા, અને ત્યાં અમે પવનચક્કી પણ જોઈ હતી. ખાલી બસો રૂપિયા લઈને ગઈ હતી હું ત્યાં તે ટાઈમ પર.
સારું કેવાય.
હા પેલા તો અમે લોકો છોટીલા ગેલા છોટીલા તમે ગેલા.
ના નથી ગયોું.
હા તો ચોટીલા માં તમને તો ખબર ને સીડીઓ કેટલી બધી છે.
ના નથી ખબર ક્યાં.
છે પાંચસો થી ઉપર જ હશ, પાંચસો આઠસો એવી કઈ સીડીઓ હશે. પણ ત્યાંથી હું પડી ગઈ હતી, લપ્સીમાં હા મને સીડી દેખાય નહી હતી તો મને આ આશીર્વાદ મળી ગયા ત્યાં જ.
હા વાગેલું તમને.
નાની વાગેલું મેં તો નાની હતી ને ત્યારે. તો મજા એમ ખાલી હસતી હસતી ભાગી આવી એ તો ત્રણ ચાર સિરી પરથી નીચે પડેલી મેં પણ.
પેલાથી જ હસતા હતા એવું.
હા, હા, હા.
હા.
પોતા પર જ હશે, પછી રડેલી હતી. હમહ. હ, પણ મેં બહુ ખરાબ તૈયાર થઈને નહી જતી. મારા વાળ એટલા ખરાબ હતા પછી ટીચ. જ મને એમ કીધું કે લાવું ઓળી આપું વાળ તો પછી કીધું કે તરા વાળ આટલા લાંબા. સરસ છે. તો ઓળી લેવા જોઈએ ને. કેટલી ૂંચો છે. તારા વાળ માં પછી મને. ટીચરે વારોડી આપેલું પછી છે ને, કચ્છમાં છે ને, આઈના મહેલ છે. જ્યાં અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન છે ને. તા બચ્ચન. હા. તો તેને કોઈ મુવી ન શૂટિંગ કરે તો તે મહેલ અમને બતાવી ને, તો ત્યાં જે જુના જમાનામાં રાજા રચવાડાઓ હતા ને. રાજાનું મહેલ જેવું હતું. તેવું તદ્દન સેમ એવું જ બધું અંદર કબાટ હતું, પછી ખાટલા હતા, પછી. એ ખબર કે એના એ લોકોના મુકતા માટલા જેવાવામાં મોટા. તેવા માટલાઓ પણ હતા ત્યાં.
બરાબર.
બહુ જ મસ્ત હતું બહુ બધી જગ્યા હતી અડજી, તોમાં હું ભૂલી ગઈ છું. પણ મજા આવેલી છે પાંચ દિવસ પ્રવાસ કતો
હા સારું.
હમ બસ થી 'ગયા હતા અમે પછી લાસ્ટમાં અમે લોકો વડોદરામાં પેલું! વડોદરામાં કોઈ ગાર્ડન છે.
હા ખબર નઈ બો ગ નામ મન તો યાદ.
કૂતડી કૂતડીમાંય ખબર ને કઈ તો ગાર્ડન છે. ત્યાં એમ ઘડિયાળ છે. જે વગર
પછી નાની નાની ટ્રેનો પણ છે ખબર ને તને કયું બા કમાટી બાગ કમાટી બાગ છે ને ત્યાં ગયા હતા
હા તે છે.
હા પછી ત્યાં અમે લોકો જ પોતે જ ખીચડી બનાવીને ખાધેલી હતી. મેમ લોકો પોતાના પૈસા બચવા માટે પોતે જ અમને ખીચડી બનાવીને ખવડાવી દીધી પછી હા બીજા સ્કૂલ હા. હા ચાલો હા હા હા હા સારું પછી પાર્ટ ટુમાં હું કચ્છ વિશે કહીશ અજુ પછી મને ગોવા વિશે બધું પણ જાણવું છે
હા ઠીક છે.
હા.
બાઈ
હમ્મ.